હાલ, હેલો. હાલો.
હા મેડ, કેમ છો?
હાલો, હા હા હાજી ફાઇન ફાઇન. હા, હાલો, સમ્રાઈ છે, અવાજ આવે છે?
હા આવે છે, આવે છે, અવાજ આવે છે આવે છે.
હા, તો શું કરે?
બસ કઈ નઈ હમણાં જસ્ટ થોડું કામ હતું માર્કેટ સાઈડ ગયો હતો તો હમણાં ઘરે આવ્યું.
હા હા, મેં ક્યું બહુ કોલ કર્યા ક્યાં ગયો ક્યાં?
આ ફોન ઘરે જ મૂકીને ગયો હતો એટલે કોઈ ઉચકયો નઈ હશે બાકી ઉંચક તે તો તમને વાત
હા, ઇન્ફોર્મ કરી દેતે હા. મિહિકા પણ કેતી હતી મીહિકા ને પછી કરિયા.
હા હા બરાબર આમ.
સર જોડે ત્રણ વાર કોલ કરીને વાત કરી.
બરાબર, બરાબર.
હમ્મ.
કેમ છો બાકી તબિયત પાણી?
બધું સારું છે સારું છે અત્યારે.
આ વરસાદ એવો તો નથી ને હમણાં તો? હમણાં અહીંયા બી એકદમ હાઈ એલર્ટ આપ્યો હતો અહીંયા બી બે દિવસ થી નથી કાલે નહી હતો આજે નથી.
નથી આજે કઈ પડું પડું થયા કરે એવું કેતી હતી મેકા.
હા આમ વાદળ એવું ભૂલ છે પણ આમ વરસાદ નથી.
હા, હા, હા. તો સારું ને હવ ઓછો થયો, સુરતમાં બધે બહુ નુકસાન થઈ ગયું વલસાડમાં એ હશે.
સુરતમાં તો એકદમ પેલા જે નીચાણા અંડરગ્રાઉન્ડ દુકાનો હતી ને એમાં વધારે નુકસાન થયું.
બહુ નુકસાન થઇ ગયું એમ કે હા અચાનક આવ્યો ને કોઈને આઈડિયા ન
તો દર વર્ષે પાણી ભરાત હોય યા તો થોડું ઘણું બે ફૂટ પાણી આવ્યું હોય તો એ લોકોને સુવિધા જરાક ફટાફટ કરવા જોઈએ એમ એ લોકોને લાગે બંધ થઈ જશે બંધ થઈ જશે આખું ફૂલ ભરાઈ ગયું મોબાઈલની ને કઈ ટીવીની દુકાનો ને અંદર બાઈક ને એક્ટિવાને એ બધું ઘણું નુકસાન થયું
હમ
એમાં મોબાઈલની દુકાનોમાં મોસ્ટ ઓફ નાઇન્ટી નાઈન પરસેન્ટ તો મોબાઈલ બધા ખરાબ જ છે ખાલી જે વોટરપ્રૂફ હતા એ દસ પંદર પીસ જેવા બચ્યા એજ થોડા સારા વિડીયો માં બતાવતા હતા એ લોકો
હમ હમ હમ
જે મોંઘા મોંઘા ફોનો હોય સેમસંગ અલ્ટ્રા ને એવ બધા બાકી તો બધા એકદમ ખરાબ થઈ ગયા હતા નવા નવા ફોન
એજ ને શું કરે કુદરત ની આગળ કઈ ના ચાલે
બરાબર એ તો છે જ
બધું માં જ અત્યારે તો બધું છે એમ હું કે કરયું જેવું લાગતું છે બધામાં બધુંમાં જ
ચાલુ કર્યું તો
ગરમી એટલી અકાડી એટલી બધી ગરમી થાય
હમણાં ચોમાસા જ એવું લાગતું નથી બે દિવસ થી તો એટલું ગરમી પડતી છે ને કઈ ખબર જ નહી પડે
હા ને એમ એટલે તે જ કહુ છું ને એટલે બધું શ કે રેગ્યુલર વસ્તુ કઈ જ નથી એમ એટલે કઈ કહી નહી શકાય તેવું છે હવે તો
હા
ઠંડી પણ કેવી રે શું રે કશું કહી શકાય એવું નહી
બરાબર બરાબર
હમ
હમણાં આજુ સ્કૂલ જઈને આવ્યા કે બપોરે અમારો બપોર સુધી જ ટાઈમ હો છે ને મોર્નિંગ
હા હા દોઢ વાગ્યા સુધી દોઢ વાગ્યા આવ્યા
હા હા આજે તો હું પણ ગયો હતો કોલેજ સાઈડ વરસાદ એવું નહીં હતો તો મેં કીધું રાઉન્ડ મારી આવું એક બાકી વરસાદ હોય તો કોલેજ જવાનો થાય જ નહી
હવે તમારી ઉમર છે કોલેજ જવાની અત્યારે
હે હે
બરાબર ને જઈ આવવાનું એક આ તો મારેવાનો પછી આ સમય
બે વર્ષ પછી કોણ જવાનું કોલેજ છે
હા એમ આ સમય નીકળી જાય ને પછી કોઈ કશું કરતું નહી બરાબરને આમ કરવાના રહી ગયા તેમ કરવાના રહી ગયા એવું થાય હમ
કહેવા માટે તો બહુ બધું છે
અને રહી આવાનું ફરી આવવાનું એન્જોય કરીવાની લાઈફમાં ઇન્જોય છે બધું પછી તો તમારે જેવું એમ શું કે રૂટીન સ્ટાર્ટ થાય ને એકવાર એટલે પછી બ્રેક મળવાની થાય નથી બરાબરને જોબ તમે ચાલુ કરો ગમે ત્યાં હમ યસ તમે જવાબદારી લવ એટલે પછી બધું પૂરું પછી બ્રેક ક્યારેય મળે નહી
થોડું થોડું આમ એકદમ તો નહી પણ થોડું થોડુ એ સારા એવી જવાબદારી મળી છે ઘરથી એટલે કોઈ કોઈ વાર નહી જવાય
હા હા હ
એકદમ અચાનક તો નહી આપે જવાબદારી એ લોકો પણ પણ થોડી થોડી તો બી આપે આપતા રે પ્રેેશસર જેવું
હમ્મ હમ્મ નહી એ તો કરતા રહેવાનું આપડું તો એકદમ રિલેક્સ છે
હા આમ તો આમ પણ શું એ લોકોને કે સરકારી જોબ મળી જાય તો ઘરનાને બધા ને એકદમ ખુશ ને એમ એ લોકો એ લોકો જે જોબ કરે છે એ જોબ આપડાથી નહી થાય એવું વિચારે ને એજ થાય નઈ થાય એ લોકો કર્યું એલૂ આપડાથી નઈ થાય
ના થાય થઈ જાય થઈ જાય બધું થઈ જાય
ના થાય મેડમ બહું ખતરનાક છે
એવું છે શામાં જોબ કરે છે
હા ખેતીનું કરાવે ખેતીનુ આપડી તો બોડી વી બધા ખેતીનું કરતા હોય એના કરતા તો કોઈ બિઝનેસ દુકાને એવું કરીને બેસે પર્સનલ તો એ સારું પડે
એ સારું પણ સાચી વાત
હા
એ તો પેલેથી કામ કરેલું હોય ને થાય હવે આ આ પછી ના થાય
હા મેં હવે આ બાજુ ઊંટઘોડાનું એવું દરિયા કિનારે ચલાવું છું ઉટઘોડા ને ચલાવ છું તો એ ચલાવીને તો ચલાવી લવ પણ એમ પછી ખવડવા પીવડવાનું બધું લાવવા પડે ને સગવડ કરવા પડે એમ
હા હા તો એમાં મળતું હશે ને તો એ ચાલુ રાખવાનું બિઝનેસ સાઈડ બિઝનેસમાં થાય હા હા સાઈડ બિઝનેસમાં હા
એેડી માટે તો એજ મેન છે પણ અમારા માટે સાઈડ જેવું છે અમે બીજું કોલેજ ચાલુ છે સાઈડ બ હેલ્પ થઈ જાય ડેડી ને
નઈ બરાબર છે ને બરાબર છે કરવું જ જોઈએ ને
પાર્ટ ટાઈમ જેવું થઈ જાય બપોર પછી દરિયે જઈએને બપોર સુધી કોલેજ ને એવ
હમ્મ હમ્મ તો તો મજા આ આવી જતી હસે તમને
હામ ફ્રેશ જેવું થઇ જવાય એકદમ
અમે બેઠા નથી કોઈ દિવસ ઘોડા પર
તમે આવો તો ને તમે આવ્યા જ નાઈ ને એક વાર પ્લાન કર્યું ને તો બી કેન્સલ કરી નાખ્યો
હા હમ્મ આવીશુંને હવે અમે બહુ આગળ આવ્યા હતા અહીં પર વૃંદાવન સ્ટુડિયો જોવા માટે
હા હા
બહુ આગળ આવે
પછી દમણ થી દમણ થી રિટર્ન થઈ ગયા એવું સાહેબ કેતા હતા
હા હા ડમણ થી રિટર્ન થઇ ગયા પછી કેતા હતા પણ પછી છે ને છોકરાઓ સાથે કંટાળી ગયા પછી જતા રહ્યા
આવા જોઈતો તો આવે જો
હમ્મ. બહુ દૂર નથી એવું કેતા હતા પણ પછી મે જ ના પાડી. સર તો કેતા
હવ હા હમણાં દાહોદ બાજુ એવી રજાઓય તો પછી મારે એ બાજુ જોવાનું ગામ સાઈડ બી એકદમ પાકિસ્તાન બોર્ડર રાજસ્થાન બોર્ડર બધી જોયા હોને એકદમ. આર્મી હોય ને પછી આમ તો એમ બોર્ડર જોવાની મજા આવે રણપદેશ. અમે તો જોઈએ જ છે અમારે ત્યાંથી તો સાહિઠ સાહિઠ પાસઠ કિલોમીટર જ છે મારે ગામથી. ને મારા મામા ના ગામ થી તો પાત્રીસ ત્રીસ ત્રીસ કિલોમીટર જ છે રાત્રે લાઈટ ચાલુ હોય તો દેખાય. કેમ કે બિલ્ડિંગો અને બંગલાઓ એવું નથી એ બાજુ. એકદમ રણ પ્રદેશ છે ને એટલે ખુલ્લું દેખાય.
ક્યા રાજસ્થાનમાં?
હા, અમારે ત્યાં કોઈ ગામડાઓમાં પાંચ માળ ની બિલ્ડિંગ કે પાંચ માળ નું કોઈનું ઘર જ નથી બધા નું એક થી બે માળ બસ.
હા તે તો એવું જ હોય ને.
એટલે શું લાઈટો રાત્રે ચાલુ હોય ને તો દેખાયશ બોર્ડર ને.
હા, હા.
કે અચાનક એવું કઈ થાય તો પછી જે ગામડા બી ખાલી કરવા પડે એવા એકદમ મામા લોકો નું તો એન્ડિંગ પર ગામ છે.
હા, હા, હા.
બીજા ગામની સ્કૂલો માં શિફ્ટ કરવામાં આવે ને એવું બધું થાય.
અચ્છા. બોર્ડર એટલે કોની બોર્ડર પાકિસ્તાની બોર્ડર છે?
હા.
ઓહો હો એટલે પાકિસ્તાની બોર્ડર, હા રાજસ્થાન પછી આ સાઈડ થી પાકિસ્તાન લાગ્યું હોય ને.
હા, અમારુ પાકિસ્તાન લાગે કે આ સાઈટ.
હે, હે, હા, હા હા, હા, બરાબર, અચ્છા. તો અહીંયા દાહોદ ગુજરાત પછી મધ્યપ્રદેશ, હમ્મ?
વાઘા બોર્ડર છે ને બાજુ નાડાબેટ વાઘા બોર્ડર.
હા. જો આ દહોદ છે તો આ તરફ મધ્યપ્રદેશ પૂર્વ તરફ બરાબર? અને આ તરફ રાજસ્થાન?
હા, હા.
ઉત્તર તરફ રાજસ્થાન હશે હેને?
હા ઉતર તરફ.
હમ્મ. એટલે તમારે રાજસ્થાન બ પ દાહોદ થી તો થોડું દૂર રહી ગયું ને?
રાજસ્થાન ને થોડું દૂર આમ રાજસ્થાન ચાલુ થઈ જાય આઠ કિલોમીટર પર મારે ત્યાંથી. પણ આમ મેઈન સિટી બધું બહુ દૂર આમ રાજસ્થાની બોર્ડર આઠ કિલોમીટર થી ચાલુ.
હમ્મ, હમ્મ.
એકદમ છેવાડા ગામ પર આપડે ઉમરગામ પછી મહારાષ્ટ્ર બોર્ડર લાગે ને.
હા, હા એવુ.
એવી રીતે છે લાસ્ટ ગામ.
હમ્મ, હમ્મ, તમારુ રેશન કાર્ડ ને એ તો બધું અહીયાં જ બોલતું હશે ને?
એ બધું અમાર ગુજરાત નું જ લાગે ને છેલ્લું ગામ એટલે ત્યાં ગામ નું જ છે બધું રાેશન કાર્ડ એવું તો.
અહિયાંથી કઈ કશું નહી કર્યું
અહિયાં થી મારા અમારું બધે ત્રણેય ભાઈઓ ન અહંયા ન ડોક્યુમેન્ટ છે બધું ખાલી એક કાસ્ટ સર્ટિફિકેટ ને
એ પાન કાર્ડ ને એવું કઈ છે ગામ ન બાકી બધું આધાર કાર્ડ ને બેંક પાસબુક ને એ બધું અહિયાં નુ છે. પણ આમ ગુજરાત નું કોઈ બી મોસ્ટ ઓફલી ચાલે આટલા વર્ષોથી અહિયાં છઠ્ઠી ધોરણથી બધી જગ્યાએ કાગળ આપતો આવ્યો બધા કાસ્ટ સર્ટિફિકેટ ને કઈ બીજા આપડે એલસી ને આધાર કાર્ડ ને વગેરે તો ચલાવે છે.
હમ હમ હમ
ગામ ન કઈ એડ્રેસ જુઓ હો તો કાસ સર્ટિફિકેટ આપો ને ઉંમર ગામ ન જુઓ તો આધાર કાર્ડ આપો એટલે બંને એડ્ર્રેસ મળી જે એ લોકો ને
હા હા. પણ બધા જ હવે આવું તો બધા જ ચાલતું હોય છે એટલે હમ
ખાલી બીસ
ગુજરાતી ગુજરાતની અંદર એટલે તમારે બઉ હ પ્રોબ્લેમ નહી આવે હમ
હા
બરાબર છે અચ્છા ક્યાં તમે દરિયા કિનારે લઈ જાઓ તો ઘોડે સવારી માટે બેસ માટે બધા આવે છે.
હમણાં ચોમાસામાં જરાક ડાઉન છે પબ્લિક વરસાદ ન કોઈ નીકળવા નહીં માંગે બાકી તો આમ વેકેશનમાં કોઈ તહેવાર આવે કોઈ છ રજા હોય ત્યારે પબ્લિક આવે પણ
હને હા હ ઘણા બધા હશે ને ઘોડે સવાર કે ઓછા
નય આમ બીજા બે ત્રણ આવતા હતા ફ્રેન્ડ લોકો પણ એ લોકો ઘોડ વે છેે ક્યા કોઈને બધાને રાખતા આવડે પણ એનું પછી પાલન પોષણ કરવાનું બધું માથે આવે ને એટલે બધા વેચી નાખ્યા
હા ઘરે બેસીને
જેને ફાવી જાય એ બરોબર રાખે નહીં ફાવે એ પછી આપી દે કોઈને
હમ. એ તો અમુક સમય ચોમાસામાં એનું એ ઘરે ભી કરવું પડે
હા ચોમાસામાં તો હમણાં ચાર મહિના મતલબ આપડે જે વેકેશન માં કમાણું હોય ને એના ર જ ચાલવાનું હોય એ જ બીજું કઈ નહી કોઈ વાર વરસાદ બંધ હોય ને મંથલી માં બે પાંચ વખત જવાનું થયું તો જ દરિયા પર બાકી તો બંધ દરિયો ચાર મહિના
હા
વેકેશન ની જે રજાઓ માં ઉનાળો વેકેશન ને દિવાળી વેકેશન કરીએ ને તે વેકેશન નું જે ડબલ આપડે તહેવારોમાં એવું થયું એ કવર કરવા પડે ચોમાસામાં
હમ ત્યારે પછી આપડે તહેવાર નહી મનાવાના